શ્રી કૃષ્ણ, અભિષેક ભાઈ
જય શ્રી કૃષ્ણ, ભાઈ! શું હાલ છે તારો?
મજા છું, ભાઈ. તમે બતાવો.
બસ ભાઈ મેં ભી મજામાં છું.
હમ. આપે વિષય તો ચર્ચા કરીએ.
આજે આપડે અ
હા, હા. આજે મારો મન થાય છે કે આપણે કૃત્રિમ, કૃત્રિમ, બતા અ લાભ કે નુકસાન વિષય પર ચર્ચા કરીએ.
હા, ભાઈ વા તો બુ સર છે ભ છે આજના સમયમાં? બ દરેક જગ્યાએ પ્રચાર થઈ ગયો છે. પ્રચાર છે.
હ સૌથી પહેલા મને એ જણાવ, કે એ. આઈ. એટલે શું?
અરે, એ. આઈ. એટલે શું, એમાં આજકાલ તો કઈ બધા લોકોને ખબર છે. એટલે આગળ-પાછળ. એટલે એવી ટેકનોલોજી. જે મુસ્લિમને માણસની જેમ વિચારવા. શીખવા અને નિર્ણય લેવાવામાં મદદ કરી જાય.
તો શું આપણે રોજિંદા જીવનમાં એ. આઈ. નો? ઉપયોગ કરવો જોઈએ કે નહીં? કરીએે છીએ કે નહીં?
હ નહી. ઘણા લોકોની જાણ્યા વગર પણ, ગગલે જીવનમાં ઈચ્છુક કરે છે. એમને ખબર હોય કે ના હોય, પણ વિશેષ તો સરતા જ હોય, ભાઈ. અં તો બધા જ આવી જાય છે.
હા, કેવી રીતે? તું મન જડાવી શકે?
ભાઈ, જયારે આપણને કંઈક જવાનું હોય. આપણે લોકોને ખબર ના પડે, કે ભાઈ, કેતે કંઈ જવા નહીં. આપણે મે પ શચ્યું ગૂગલ મેપ ખોલી, ગૂગલ મેપ ખોલીને ગૂગલ મેપ વાકરી છે. આપણે આપડે કોઈ ક્યારે આપણે ભણ્યા બેસીએ. આપડે કોઈ સમજ નહીં આવે, તો મને આજકાલ યુટ્યુબ પર સર્ચ ખાનસ જીવો ત તો. શિક્ષણ વિડીયો છે, તો એ વિડીયો જો જો યુટ્યુબ પર યુટ્યુબ તમને કંઈ ખબર ના હોય તો, બ સિ કરીએ છીએ. અમાં ઓનલાઈન ખરીદી કરીએ છીએ. આપડે આપડે કોઈ કપડા-વપડા જોવાનું. ઈ પસંદ આવી રે, આપડે કંઈક પસંદ આવે, કપડા તો આપણે ને આપ ઓનલાઈ એ બુક કરી લઈએ. તો બામાં એ એક કામ કર્યું, ભાઈ.
એટલે એ. આ. ઈ આપણા જીવનનો ભાગ બની ગયો છે ને.
એ બિલકુલ, બિલકુલ. ભાગ જ બની ગયો છે આપણા જીવનમાં. બધા કામમાં આવી જ તો ભાગ જ બની ગયો.
હા. શિક્ષણ ક્ષેત્રમાં એ. આ. ઈ કેવી રીતે ઉપયોગી છે?
શિક્ષણ ક્ષેત્રમાં. વિદ્યાર્થીઓને મુશ્કેલ વિષય સમજાવનો, ભાષા શખાવવાનો. પ્રશ્નોને જવાબ મે અને અભ્યાસની યોજના બનાવવામાં કે તમને એ આઈને કહી શકું કે ભાઈ એ તમને એ પન તમને લખી શકે કે ભાઈ આ આ કવેશ્ચન છે, એવું આન્સર આપો કે મને સમજમાં આવી જાય. તો એ એ આઈ એવી રીતે આન્સર આપશે કે તમને તમારા હમજાય જાય. તો એને મદદ કરી શકશે કે તમારો પણ જવાબ બોવ આપણે મેથેમેટિક્સ આપણે આજકાલ શું જોઈએ કે એક લાઈન ના ક્વેશન હોયને તો તમને ફોટો પાડીને એ આઈ ને ભેજો ને શોર્ટમાં આપી દે, આમાં પોઈન્ટ શું છે! કે કેવી રીતે હું આ બે પેઈજ ને એક પેઈજમાં યાદ કરીને તે બધા કામ કર
હા, હા. આજે આપણે અહ જોઈએ તો બહુ બધા એ આઈ આવી ગયા છે. જેમ કે અહ તમે અહ બીજા-બીજા કામ માટે તારા પાસે અહ બીજા-બીજા એ આઈ છે અહ જો ઉદાહરણ આપું કે જો તને કંઈ અહ લેટર લખવાનું હોય અહ તે કંઈ લખવાનું હોય કે જો તને કોઈ લખવાનું કામ હોય ને તો તેના માટે તારો ચેટ જી પી ટી છે ને એ બેસ્ટ છે.
હમ્મ.
તેના પછી જો તને કોઈ રિસર્ચ કરવાનું હોય તો તને કે કોઈ પર્ટિક્યુલર વિષય અહ બહુ બધું જણવાનું છે કે એને કેવી રીતે થયો, કોણ કર્યો કયા તારીખે થયો, રિસર્ચ કરવાનું હોય અહ તો એના માટે અહ જે જેમેની છે ને એ બહુ સારું છે. કારણ કે આજે આપડે જોઈએ જો છાત્રા લોકો કોડિંગ કરતા હોય અહ તો તે લોકોને કોડિંગ નું પ્રેક્ટિસ કરવા માટે એક ક્લોડ એ આઈ છે એ તમને કોડિંગ બહુ સારા રીતે સમજાવે છે. તેથી આપણો બઉ બધું મદદ થઈ જાય છે.
હું પણ ક્યારેક એ આઈ નો ઉપયોગ અભ્યાસ માટે કરું છું. મને તો લાગે ક્યારેક કામ છે, હા આવતો ટીચર કંઈ પણ બોલીને જાય ને સમજ માં નહીં આવતું એ આઈ ને બોલી તો-તો શોર્ટમાં કરીને મને એવી રીતે હમજાવો કે મને ખબર પડી જાય આ-આ આન્સરના શું છે? તો હું એમાં ઉપર લખી શકું. એ મને એ આપી દે એટલે ભણવા માટે બહું ઉપયોગી લાગી લાગે.
હા, અહ વિદ્યાર્થીઓને જો અહ અહ મુશ્કેલી વિષય પર અહ બહુ મદદ કરે. પરંતુ એ અહ માત્ર એ આઈ પર આધાર રાખવો યોગ્ય નથી. ચારવાથી અને શીખવાની ટેવ પણ હોવી જોઈએ, કારણ કે આપણે જોઈએ તો આપડે શું કે આ આઈ ને આ બતાવી લાય તો આખું બતાવી દે. પણ જો આપણને કઈ સમજમાં નહી આવે કે આપણા આ ઈચ્છા નહી હો કે આપણને આ સમજવાનું છે. તો એનું કઈ અથૅ નથી.
એ તો છે જ વાય આરોગ્ય ક્ષેત્રમાં એઆ નથી મહત્વ તમને ખબર છે કે ભ
હા હા ધ્યાય દ્વારા રોગોની અ વહેલી ઓળખ. રિપોર્ટ નો વિષલેખ અને સારવારમાં મદદ મળે છે.
હમ એટલ સારું કીધું તમે એટલે હું સમજ દર્દીઓ ઝડપથી સરવાર મળી શકે.
હા હા એ ટેસ્ટ તો છે ભાઈ.
હ હ શું એેઆઇ ખેડૂતો પણ મદદ કરી શકે ને. થોડી ગળી પણ મદદ કરી શકે.
હા જરૂર જરૂર ભાઈ આજેાઈ દ્વારા. હવામાનની માહિતી આપણે પાડી શકીએ પાકની દેખરેખ અને અદન વધારવાની સૂચના મળી શકે છે. આપે જોઈએ તો આપે રા હવે અ કેટલા બધા. બ એઆઇ આવીકે છે અ કે આપણને જયારે અ ખબર થઈ શકે કે પરમ દિવસે બારિશ થવાનું કે નહી. આપણે એ રીતે પાક નો. પ્લેનિંગ કરી દેશે કે હા ભાઈ અ પરમ દિવસે બારિશ થવાનું તો મે નથી ઉગાવાનું તો એજ રીતે આપ. આપને એ પણ અ વાત થઈ જાય છે, કે. એમ બઉ ગરમી હોવાનું કેટલા તાપમાન છે. બધા એઆઈ નો અ મહત્વથી જ થાય છે.
આજકલ તો ગામમાં પણ લોકો એઆઇ ઉપયોગ થાય છે, ગામમાં લોકો પણ એઆઇ ઉપયોગ કરે. એક.
હા. ઉદ્યોગ માં પણ એઆઈ નો ઉપયોગ થાય છે, ને આજે તો.
હ આવે જ છે પણ
એવાઈ ને અ જો એઆઈ ના ફાયદા સાથે એના બહુ બધા ગેરફાયદો પણ છે. અને સૌ તો મોટો પ્રશ્ન શું છે ખબર છે તને રોજગાર નો. કેટલીક નોકરીઓમાં ઓટોમેશન વધવાથી ફેરફાર આવી શકે છે.
હા ભાઈ એઆઇ થી તો. નોકરી તો જ નોકરી જાય છે. નકરી મળ મળી પણ છે પણ ત્યાં લોકોને એનું નોલેજ નથી ભાઈ. એમને ધ્યાન નથી ભાઈ કઈ કેવી રીતે એને ચાલવાનું. એઆઇ ચલાવવાની કેવી રીતે યુઝ કરવાની તને મ નોકરી મળશે આજકાલ તોધ જ નોકરી આવે છે, પણ ઘણા લોકોનેની એઆઇ ની જાણકારી જ નથી એટલે શું કરૃઈ
હા એકદમ સાચું કીધું તમે મને એક. પ્રશ્ન ઉઠે છે કે શું એઆઈ ખોટી માહિતી પણ ફેલાવી શકે.
હા ભાઈ જરૂર. ફોટો વિડીયો અને સમાચાર બની શકાય છે એ ન્યુઝ તો ચાલે છે ને ભાઈથી. આ ખોટો વિડયો વાયરલ થઈ ગયો આ ખોટો વિડયો વાયરલ થઈ ગયો કઈ રીતે ઈ જે ગેરફાયદે છે તો રાત્રે
એટલે દરેક માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ ને
હા એ એ પે એની તપાસ કરવી જોઈએ આપણે એ ધ્યાન એવી સાચી રીતે શરીર હોરીર છે કે ન તે આપડે થ ગ ત તમને બતાી આવશે બતાો તમા સારી ફ પાડી છે એટ જાણવાનું એને જાન લેવા તપાસ કરવી જોયે
શું એઆઈ માણસ નો જગ્યા આપી શકે
મારા મ એ માસ મદદ કરી શ શિક્ષ મા જ નહી લઈ શકે
તમારી વાત સાચી છે આપણે જોઈએ તો આજે પણ એઆઈ બહુ બધું કામ કરે છે પણ બોઓ બધા જે થતું નથી આપે જોઈએ તો માંઆ એ આઈ માણસ ને રિપ્લેસ તો નઈ કરશે પણ અ માણસને મદદ કરશે એથી આપણને મદદ થશે
એટલે હું કેું છું એઆઈ ને રિપ્લેસ તરીકે એટલે એ આઈ તમારું સાધન છે તમને એ ઉપયોગ તરીકે ગણા કરીશ શકો હવે તમને સારી રીતે ઉપયોગ તમા આવી ગયા
બઉ ખરાબ ચાલ તારો ખૂબ ખૂબ આભાર પછી મળીએે જય શ્રી કૃષ્ણ
હમ ચાલ હા જે શ્રી કૃષ્ણ